હેલો
હલો.
હેલો.
જે શ્રી કૃષ્ણ ભાઈ.
જય શ્રી કૃષ્ણ બેેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે?
એકદમ મજામાં છું, તમે કેમ છો?
અમેઇ મજામાં છઇએ તમારા આશીર્વાદ થી.
ઘરે બધા મજામાં છે?
હો હો મજામા અમારે ન્યા, ત્યાં?
એકદમ મજામાં છે, તમે જમી લીધું કે?
ઓ જમી લીધું, જમી લીધુ ઈયા, બસ હવે પછી સુવાની તૈયારી કરતો તો.
અચ્છા અચ્છા, બરાબર છે, સારું. તો આજે છે ને આપણેે એ ટોપિક પર વાત કરીશું, તો એ ટોપિકમાં આપણે એવું લેેશું કે આપણા જે મહાન પુરુષ હતા, સ્વામી વિવેકાનંદ બરાબર?
હમ્મ હમ્મ.
હા તો એના વિશે હું તમને થોડું ઘણું જણાવીશ. તો આપડે એ મહાન પુરુષ વિશે આજે એ ટોપિક પર વાત કરશું, ઓકે?
હમ્મ હમ્મ.
હમ્મ. તો સ્વામી વિવેકાનંદ જે હતા ને, એ ભારતના મહાન આધ્યાત્મિક નેતા અને ફીલશુફ અને સમાલ સુધારક હતા. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ ત હતું. તેમણે અઢારશો અને ત્રાણું માં સિકાંગો એટલે કે અમેરિકા ખાતે મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિ ત્વ કર્યું હતું. જ્યાં તેમના પ્રખ્યાત શબોંધક અમેરિકાના ભાઈઓ અને બેહનો એ સમગ્ર વિશ્વમાં ભારતની ગીરીમાં વધારી હતી. સ્વામી વિવેકાનંદના કહીને એની બધી ઘણી બધી એવી વિગતો છે. એનું બર્થ, એનું બાળપણ એ બી તમને જણાવ. તો બાર જાન્યુઆરી, અઢારસો ને ત્રેસઠ ના રોજ કોલકાતામાં પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દેવીને ત્યાં જન્મ થયો હ તો. બાળપણથી જ તેઓ અત્યંત તેજસ્વી અને જિજ્ઞાસુ હતા. પછી શામી વિવેકા નંદ નો ગુરુ સાથે મિલન કહી રી તે થયું તો એના વિશે હું તમને થોડી ઘણી માહિતી આપું? તો યુવા નીમાં આધ્યાત્મિક શોધ દરમિયાન તેઓ તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ ને મળ્યા હતા. ગુરુના આશીર્વાદ થી તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. બરાબર? પછી રામ કૃષ્ણ મિશન ગુરુના અવસાન બાદ તેમણે અઢારસોને સતાણું માં રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી જેનો ઉદ્દેશ્ય માનવતાની સેવા અને સમાજ કલ્યાણ હતો પછી સ્વામી વિવેકાનંદ નો મુખ્ય ઉપદેશ શું હતો ખબર છે અ તેમણે એવું કીધું હતું કે યુવાનોને ઉ ઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નો મંત્ર આપ્યો હતો તેઓ માનતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે
હમ્મ હમ્મ
પછી તેમનું અવસાન ની વાત કરીએ તો મા માત્ર ઓગણચાલીસ વર્ષની વયે ચાર જુલાઈ ઓગણીસો બે ના રોજ બેલુર એટલે કે મઠ કોલકાતા ખાતે તેમણે મહાસમાધિ લીધી હતી પછી તેમના કાર્યો અને વિ વિચારો આજે પણ વિશ્વભરના યુવાનો માટે પ્રેરણારૂપ છે જો તમે સ્વામી વિવેકાનંદ ના કોઈ પુસ્તક સિકાંગો ના ભાષણ અથવા તેમના ગુજરાત પ્રવાસ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હો અને જાણતા હો તો એના વિશે મને થોડું ઘણું વાત કરશો
હું સ્વામી વિવેકાનંદન બરા માં એટલું જ કહીશ કે એને એ બા બાળપણમાં એને એના ઇટલે કેયુ નેને બો એના એકદમ ગરીબ ગરીબ એમાં એનો જન્મ થયો હતો પછી એન હા પલે એને એમના પાસે યોગ્ય સાધનો પણ નોતા પછી એને ધીરે ધીરે કરીને અને પછી એને બુ બુદ્ધિના એથી એને એનું પોતાનું જ્ઞાન એ વધાર્યું પછી એને એને અને જે ગુરુ હતા ને કે અ રામકૃષ્ણ પરહંસ એના કનેથી એને એને બધો જ્ઞાન ને વિદ્યા પ્રાપ્ત કરી અને કેમકે શુ એનાથી એને પેલા એને એનાને કઈ સંતોને મહા પુરુષોથી એમની ભેટ થઈલી પણ એને જે એના ઉત્તર અને એના જે જવાબમાં જોઈતો હતો ને એને મળતો નતો એના પ્રશ્નનો તો પછી એ જયારે એમની પછી રામકૃષ્ણ પરમહંસ જે અમે ના ગુરુ હતા નેતેનાથી મુલાકાત થઈ ને તો એના પછી એને એમને એમના પ્રશ્નો ના જવાબ મળતા ગયા પ જેને ધીરે ધીરે ધીરે કે હા પછી ધીરે ધીરે કરીને પછી એને અમને અ એનું જ્ઞાન વધાર્યું અને પછી એને આજે તો અ આપડા વચ્ચે એને તમને ખબર જ છે એ બો પ્રસિદ્ધ એના અ કઈયે ને એ લોક લોકપ્રિય એના પુરુષ પુરુષ તામ જે વિચાર હા એમના જે વિ જરૂર થી ને આપડે બધ સવે એ પ્રભાવ થઈ રહ્યા અને એનો જે એને વિચારેને એ એક વિચારે જે મને બો ગમ્યું કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ એનીથીંગ ઇન ધ વર્લ્ડ મલબી ઈ ને શ શિક્ષામાં જે હોયે એકદમ મ ખતરનાક સાધન છે જેનાથી તમે એને કઈ પણ બી એને તમે એને હંસિલ કરી શકો છો તે અંદર તમે એને અ કાઈ પણ ગી મેં હા મેળવી શકો છ જો અને હું બીજેને
સરસ
બીજાને ઓલા ને લોકપ્રિય ને બારેમા કહીશ મહા પંડિતને એવા ચાણક્ય એના બારેમાં હું તમને થોડક માહિતી આપું છું કે એને ચાણક્ય નો જન્મને એ પાટલીપુ પુત્ર માં થયો હતો ને મેને એનું એના હાચું નામે એને આચાર્ય વિ વિષ્ણુગુપ્ત હતું અને એને દક્ષિલા વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના એ એ આચાર્ય હતા જે એને તે જયારે એને એક દિવસ એને હા. એક નંદ વંશ ના રાજા હતો એના જે સેનાપતિ હતો ને એ- જ્યારે એને અલા બારે નીકળ્યો તો ને કેના કોઈ કે ના તમે ના ઓલો બ્રાહ્મણ ને ગોતી મતલબ નંદવંશ રાજા એને હુકુમ કર્યો તો એને એ બ્રાહ્મણ શોધવા એને એ સેનાપતિ સટકાર કઈ તો એ એને બારે એને નીકળ્યો પછી એને જયારે એને ગાર્ડનમાં અને એક કામ કરતું એને અચાનક એને જોયું ને ત્યારે પછી એ એમના સાથ તે એ લઈ ગયું પછી જયારે એને એક દિવસ એ નંદ વંશ રાજાને બાહ એના રાજ-રાજદરબારમાં એનો નિયમ હતો ના નંદનો ત્યાં રાજા ને એ નિયમ હતું. એક દિવસ એધ પંડિતોને દાન પુણ્ય કરે તો એક દિવસ એને એ બધા ને દાન પુણ્ય કરતો પછી અચા-અચાનક એના ઉપર નજર પડી તો એને કીધું કે કોણ આ એ કોનાં એના આ કુરુ જેવું અને એને માણસ કોને એને આ માણસ ક્યારે આદમે પંડિત ના હોઈ શકે છે આને અને બ્રાહ્મણ કેવા એ જ બધા બ્રા્મણું અપ-અપમાન કરવા જેવું બરાબર છે અને પછી એને એને કીધું કે આને લઈ જાઓ નહીં તો મારા તે એલા આજે ખબર ન શું થઈ તો અચાનક એને એને આને કીધુંકે તે મૂર્ખને અભિમાની ભોગ વિલાસી પુરુષ ત તારી તાકાત અને ધન ના નશામાં આંધળો થઈ ગયો છે તને તો એ પણ ખબર નથી કે માણસ ની સાચી ઓળખ તેની બુદ્ધિ એ થાય છે ને નહી કે એના ચેરાથી પછી એને એ બુ ક્રોધિત કર્યું અપમાન કર્યું ત્યારે પછી ચાણક્ય પ્રતિજ્ઞા લીધી કેને હું આને એને કેવી રીતે કરીને હરાવીને જ રહીશ. નંદવનશ જે રાજા આજ સુધીની કે નથી પણ હાર્યો નથી એ એને. અને એનું કું ને એનું નામ એ એકદમ પ્રખ્યાત હતું. પછી એને ચાણક્યનું અપમાન કર્યું છે. હમ્મ. ચાલક્યનું વઝે પછી અપમાન કર્યું ને તો પછી નીકળય હતું પછી જે બાજુમાં એને ગા-ગામડું હતું ત્યાં ને પછી એને બાળક બાળક અહ એક એના પંડિત હતા મતલબ એના પંડિત ના એ બાળક એ એનેને પછી બારે થી રમીને આવ્યો હતો પછી એને તરત જ એને ચાણક્ય ચેટીથી જોઈને એને ખબર પડી ગઈ થી તાને સૌથી એને ના મીને વ્યક્તિલા અહ અહ આમ બાળક લાગે છે અને બુદ્ધિને બહુ સારી છે તો આગળ જઈને આ કા એના મોર ચંદ્રગુપ્ત કે બની શકે તો એને ઓળ એ બાળકને પોતાના ઉપર ભરોસો નથી તો ચાણક્યે ને હાચી એને ઓળખ કરાવી અને એને આજે આપણાને વેચેને એ બાળક ચંદ્રગુપત મૌર્ય કરીને આપણા વેચે વ્યક્તિ એના હતા બહુ- બહુપ્રસિદ્ધ સમ્રાટ માસ તટ ડન બન્યા અને પછીને એમ કરીને એને હા નેન નંદવંશ એણે પર એના હમલો કર્યો અને ને ત્યા નંદવંશ ના રાજાને એને બંદી બનાવીને એનું કઈ ને મોઢું એને કાપી નાખ્યું તું જને એને ઘર પર થઈ જઈને એને હા તો એ જને પછી નંદવંશ ના રાજા ને અને એને પેલા કીધું ને મતલબ મોટું કાઇપા તો પેલાં કીધુંને કે એ જો તું શું જોઈ રહ્યો છે આહ મોઢું કે બુદ્ધિ હવે તો એને ખબર પડી ને કે આ આહ મોઢા ના પાછળ એને આપડા એકદમ વિશાળ બુદ્ધિને બુદ્ધિ નું કામ આવે બુદ્ધિની જગ્યા સૌથી વધારે શ્રેષ્ઠ તો માણસ જો બુદ્ધિશાળી હોય ને તો કઈ પણ બી એને એ ના કરી શક
કરી શકે છે, સાચી વાત છે. તો તમારી જોડે આ ટોપિક સાંભળીને મને બહુ જ એટલે બહુ જ મજા આવી અને તમને આટલું બધું નોલેજ છે ચાણક્ય વિશે એ બી સાંભળીને મને બહુ જ આમ અહ અહ કેવાય ને બહુ જ સારું લાગ્યું. તો ચાલો આપણે ફરી ક્યારેક જલ્દી મળીશું ઓકે.
ભલી લીધી આવજો. બાય.